હલો હા આવાય છે અવાજ
હા.
હા ચાલલો ફરી એવું કઈ ઈસ્યુ હશે ને હું છે ને સ્વચ ઓન સ્વિચ ઓફ કરીને સ્વિચ ઓન કરીઈ બુટ કરી જઈ ફો
તારા ટાસ્ક આવી ગયા બધા
કજ આવે છે. સારું ભગવાન કરે લોચો ના પડે તો સારું છે.
નહી નહી આ આવી જશે આઈ જશે
બોલો
શું વાત કર
આપડે છે ને એક જ વાત કરતા હતા વેબ સરીઝ, વેબ સરીઝ, વેબ સરીઝ
તે ધુરંદર જોઈ
ધુરંદર હા ફસ્ટ ભાગ જોયો છે મે સેકન્ડ ભગ આવશે ને હવે, ના બીજો નઈ ગયો? ના, એ નથી જોયો. મતલબ એમ ઓનલાઈનજ ન હોને.
તો તે ફર્સ્ટ બેગ ઓનલાઈન જોયો હતો.
ફસ્ટ ભાગ છે ને, હું ગયો હતો થિયેટરમાં.
હમ.
પણ અત્યારે એક્ઝામ ને એવું ચાલે છે ને, તો મતલબ મેં એવું વિચારેલું કે એના પછી જ જો હશે. તો મારે નેકસ્ટ મંથ છે. બે પેપર છે. બેજ દિવસે, એટલે એના લીધે. અને જઉ ને, એટલે પછી એક આખો ટાઈમ જતો રહેને, પછી. બેસું, ભાઈ બંધ ના જોડે બેઠા હોઈએ. ટાઈમ જોતો રહે ને, ખબર ના પડે. અને પછી અમે. મોટા ભાગે, રાતે જોવા જઈએ.
મેં પિક્ચર પણ લાંબી.
હા આઆ પિક્ચર પણ લાંબી જ. તો રાતે આવતા- આવતા ત્રણ- ચાર થઇ જાય ને, પછી સવારે ઉઠવાનું હોય. ઘરે બોલે. બધું અલગ થાય, બધુ બહુ સીન થાય, બધાય એટલે પછી હું ના ગયો આ વખતે. મેં વિચાર્યું કે પેપર ને પતી જાય ને, હા. એના પછી જોઈએ, ઈ હશે તો. તો અને કા ફોનમાં જોઈ લઈશ પછી.
છે આ તેની પણ બહુ ટ્વિસ્ટ છે. સસ્પેન્સ પણ બહુ છે.
એક પેલા સીન મા મેં રીલ જોઈતી. એમાં પેલા છે ને, પેટ્રોલ ના ટેન્કરમાં પેલા એને હરગાઈ દે છેને આખો.
હમ, મને મે કંઈ નથી જોયું હજી સુધી. હું હું બચાવીને રાખતી હતી, પણ તું સ્પોઈલર આપે છે.
હલો હં મને લાગી જોયલી હશે. મને લાગ્યું, જોયલુ હશે. એટલે મે તો કીધું. બાકી, તમે વાત કરતા એ રીતે એટલે.
ના, મે નથી જોયું હજુ સુધી.
હ! થાય થાય વાંધો નહી. હવે હું પૂછી લઈશ પેલાથી જ કે જોયલું છે. એ નઈ જોયુ. નવું કઈ નામ આવેને, એટલે હમ. બીજી કંઈ છે એવી સિરીઝ? મતલબ, પેલી એક નેટફ્લિક્સ પર છે ને, અમ્બ્રેલા એકેડેમી કરીને વેબ સિરીઝ છે.
હા, મેં મતલબ આમ જોઈ નથી, પણ મને ખબર છે. આમ
એ બહુ મસ્ત છે. મને, મને બહુ ગમેલી.
અમ્બ્રેલા?
અમ્બ્રેલા એકેડમી, હા, એ મસ્ત છે. મતલબ, એની. ની સ્ટોરી કેવી હોય છે? મતલબ, છે ને એક મેઈન કેરેક્ટર. મતલબ, મેઈન કેરેક્ટર પણ નહીં. મતલબ શું કહેવાય? આપડે રાજસ્થાની લોકો કેવા હોય, આમ પાતળા, થોડા ઊંચા હોય, આમ મોટીમુછો રાખે, ખબર?
હમ.
એવો એક છે. ને એમાં એક મે મેઈન કેરેક્ટર હોય છે. એક એવો તો એના છે, ને એની વાઈફ હોય છે. પણ એના છોકરા કોઈ નહી હોતા. તો એ કેવું કરે છે. તો મતલબ છે. ને દુનિયામાંથી, આખી જે એ ટાઈપની દુનિયા હોય ને એ માથી છે ને, અ સાત સાત છોકરાને એડોપ્ટ કરે છે.
હમ્મ,
સાત નય એ ખાસા બધા હોય છે. છોકરાઓ એડોપ્ટ કરે છે. પણ એમાં એ બધા જોડે છે, ને અલગ અલગ. સુપર પાવર હોય છે. હા, અને ને બધા એ નાના નાના હોય છે ને જ્યારથી બેબી હોયને, બો બેબી બોર્ન તારથી એ છે ને એમને લઈ લે છે, એ એડો કરી લે છે. આપેડી લોકો પછી જાતે અંદર અંદર રમે અને પછી જે એ લોકો ને સુપર પાવર ને એવું હોય ને તે લોકો પછી આમ છે, ને ઓ થઈ જાય છે એમાંથી બધા છોકરાઓ, અને એમાંથી ખાલી સાત જ જણા રે. છે.
અચ્છા.
એવું એવું બતાવે છે, અને એ સાત જણા પણ છે ને આ અંદર અંદર ઝગડતા હોય, ને એવું બધું હોય છે અંદર, એકબીજા જોડે સારું ની બનતું હતું અને
પણ બધા છોકરા આપને આપ ઓફ થઈ જાય?
મતલબ એક કોક અ અ એકબીજા જોડે રમતા હોય તો નાના છોકરા તો કેવું ગુસ્સા આવે તો એકબીજાને મારી દે ખબર? તો વે એમારી કોક પોતાની સુપર પાવર યુઝ કરે ને, તો એમાં સામે વાળાના પછી એ હોટ થઈ જાય પછી, એનાથી મતલબ એ અલગ જ સીન થઈ જાય એમનો. એવું હોય છે એમાંર. તો એમાંથી ખાલી છે ના સાત જણા રહે છે. અને એમાં પણ એવું પણ બતાવે છે, કે મતલબ એ છે ને એમની પર એક્સપેરિમેન્ટ કરતો હોય છે. તો મતલબ એમાં કોક કોક લોકો એમાં પણ ઓફ થઈ જાય છે, પછી એ લોકો છે ને નાનપણથી છે ને એ ટ્રેનિંગ આલતો હોય છે. ત તમે તમારી પાવરમાં છે ને વધારો કરો. યુઝ કેવી રીતે કરવાની એ શીખવાડે છે. એવું બધું શીખવાડે છે. તો એમ જ એને એ એ છે એ સિ ચક્કર માં પણ અડધા લોકો તેને ઓફ થઇ જાય છે એવી રીતે.
અચ્છા, તો એટલા કેટલા માણસો છે એના પાસે કે આમ?
એકવીસ, બાવીસ જણા હોય છે, એમાંથી ખાલી સાત જણા રે છે.
અચ્છા એટલા બધા ઉપર એક્સપેરિમેન્ટ થઈ ગયા?
બિરિયાની એવું બધું બતાવે છે અંદર. અને લાસ્ટ એસ એની છે ને ચાર સીઝન છે, અને એમાંથી તીજી સીઝન જે છે ને, એનો પલો એપિસોડ હોઈ છે ને એમાં એવું બતાવે છે ક જે એ છે ને એ જે ડોહો હોય છે ને મતલબ જે ઓલ્ડ મેન એ તેના બિલિયનોર છે ટાઈમ નો સૌ થી આમ સૌથી અમીર માણસ વર્લ્ડ નો એ ટાઈમ નો.
ઇલોન મસ્ક.
બસ એની જ કોપી. ફિક્શનલ કોપી એની. તો મતલબ એવું બતાવે ને તો બહુ પૈસા એની જોડે, તો અને એ લાસ્ટમાં છે ને મતલબ એની કંપનીને એ બધું એ બધું વર્ક કરતું હોય છે બિઝનેસમેન હોય છે એ પોતે. તો મતલબ તીજી સિઝનમાં છે ને લાસ્ટ એપિસોડમાં એવું બતાવે છે કે પોતે છે ને એક એલિયન હોય છે
અચ્છા. એટલા માટે બધા ઉપર, હા, હા.
બંને એલિયન હોય છે.
હમ્મ.
અને પોતાના ઘરમાં બધા એક્પેરિમેન્ટ ને કરતો હોય છે એવું બધું હોય છે. મતલબ કેવું હોય ખબર, પેલું પાએરે અહ પાયરેટો ક્યારે ગેન જોયેલું તમે?
હા હા મેં જોયું છે. તે જોયું છે?
તો એમાં એક અહ ઓક્ટોપસ જોવા મળ એનો હોય છે ખબર?
હા હમ્મ, હમ્મ, હમ્મ.
એ છે ને એ ઓલ્ડ મેન છે ને લાસ્ટ મે એના જેવો બતાવે છે ઓક્ટોપશ જેવો.
બરોબર આએ.
અને એનો જોય છે ને તો મતલબ એનો હાથ એક તલવાર જેવો હોય છે. અને ત્યાં આગળ કેવું હોય છે કે મતલબ છે ને એક મીટિંગ થઈ હોય છે બિઝનેસમેન લોકોની. મોટા મોટા માણસોની. તો એમાં છે ને એ પ્રે રિપ્રેઝન્ટ કરતો હોય છે ને તો મતલબ એનો એ અંદર અંદર ઝઘડો થય છે ને પેલા લોકોની માનતા નહીં. તો પેલા એ લોકો ને ધમકી આલ છે. ક તમે મારી વાત નહીં માનો ને તો પછી તમારો બહુ ખરાબ થશે.
હમ્મ, અચ્છા મતલબ વિલન જ છે એક ટાઈપનો?
નો વિલન એવું લાસ્ટમાં એવું બતાવે છે આમ.
હા, વિલાન જ થયો ને પછી.
કેવા એવું જ હોય. . અન પછી કેવું હોય છે. મતલબ પેલા લોકો કે છે ને એમાંથી એક માણસ ઉભો થાય છે અને એવું કેહે છે કે તું શું કરી લેસ અમ અમારા જોડે. તો પછી એ પેલો કે છે કે એમ તમારે જોવું જ છે ને તમે આમ છે ને તમારી હદ પાર કરી દીધી હવે. તમે મને મારી તાકાત બતાવવા પર મ એટલે એવું કે છે. અને પછી રૂમનો જે દરવાજો હોય છે ને. એ બંધ કર દે છે. અને પછી છે ને આમ એનું કોટ ઉતારે છે આમ વિન્ટેજ જમાનામાં કેવું બધું ખબર પેલા અંદર સૂટ પહેરે ને લાંબો કોટ પહેરે ઢીંચણ સુધી એવું એને કોટ પહેર્યું એને. જયાર થી એ કોચ છેને તારી સાઈડમાં મુક છ અને પછી છે ને અ આમ બધાને કે બધાને આમ બેસાડે છે બેસી જે જગ્યા હોય છે ને અને આંબેલો કે છે તાર જોવું છે ને. તમારો શું કરી શકો છો એમ એણે કીધું અને પછી એને છે ને પોતાનું માં મતલબ
ઓકે મોડા ઉ
મોડા ઉપર થી અને મો એલયન હા એ પછી ઇલિયન બતાવે છે અ તો પેલા લોકો એકદમ છે ને ચક થઈ જાય છે અને પછી પેલો છે ને આમ હાથ ન એક ગ મારે છે ને ખાલી તેમાં પેલા બધાના આમ માથા ચા આપી નાખ એવો સીન બતાવે છેમાં, બહુ વાયોલનસ ચાકુ
હ મતલબ બાઇકિંગ જેવીતે તુંકતો તો
તો મતલબ બાઈકિંગ તો વધારે પડતી વા છે, એમાં તો બહુ આમ શું કેવાય આમ, આપડે નોનવેજ કેવું કાપી યે એવું એવું જ ન તલવાર થી કા માણસો કાપતા બતાવે આમ.
હા હા સમજી ગઈ હું.
હા, એવું હોય. જેમાંએ. એટલે તમે તમને કીધું કે જોવું હોય તો રાતે ના જોતા મ તલબ આમ એવું બીક ના બીક લાગત હોય ને તો એવું.
હા, ખબર પડી ગઈ મને.
મને એવું થતું તું થોડું એમ. તમે કીધું આ એકદમ શું આ આવી ગયું મતલબ આમ શું કેવાઈ. એક માણસ આમ શું કેવાય ઈ, પાછળ નો ફરેલો હોય અને પાછળ થી તલવાર મારાને તો આ ખોનું આમ માથું કાપી નાખે.
બરોબર થોડું થોડું ગેમ ઓફ ક્રોન્સ જેવી રીતના.
થ્રોન્સ જેવું જ છે, બસ એવું. પણ એ વાઈકિંગમાં તો વધા પડતુંજ વાયન્સ બતાવે છે.
બરોબર.
પેલું શું કેવાય જાદુઈ શક્તિઓ ને એવું બધું હોય છે ને એ લોકો એમાં માનતા હોય છે.
એ વાઈકિંગમાં પેલો એક્ટર છે પેલો સુપરમેન વાળો
સુ પરમેન એ મને યાદ ખ્યાલ નથી એનો મને. હા, સુપર-સુપરમેન મે નથી જોયું. કયું? બેટ-બેટમેન હા આયા મત કેરેક્ટર જોય રહ્યો છે, મતલબ મેં મુવી ની નથી જોઈ.
મૂવી પણ બહુ સારી છે.
મૂવી નથી જોઈ મૈ એની.
એમ પહેલા ફેમસ મૂવી દ જોકર. મતલબ બેટમેનનું એનો વિલન હા વિલન છે એ જોકર.
આ એ જોઈ છે એ.
એ સી એ સેકન્ડ મૂવી છે શાયદ.
હા એ ખબર નહીં, એનો કોઈ આઇડિયા નહીં. હું ખાસ મુવી જોતો જ નથી હું. મને વેબ સિરીઝમાં જ ઇન્ટરેસ્ટ છે વધારે. હા.
એ પણ સારી એવેન્જર જોઈ છે?
સામાં
એવેજસ
એવેન્જર્સ તો બધી જ હોય છે ભાઈ
વધી ગયું છે એ પણ બસ આ એન્ડિંગી નથી જોય હ હ બસ આન્ડિંગ હમણાં હમણાં આવે ને વોટળાઈલ લો સીરીયસ
ના એ બધી તો હું બો બધી જોઉં નવી નવી હોય છે ને એમાં કેટલી મજા નહી આવતી પણ લાંબી પણ વધારે હોય છે. હા, હા, અત્યારની મોસ્ટ સીઝન છે ને સિરીઝ મતલબ નવી નવી આવે છે ને બોર થાય છે. તો ખે લાંબુ ખેંચવાના ચક્કરમાં છે એ લોકો કન્ટેન્ટ નહી સારું આપતા.
હા, એજ છે પ્રોબ્લેમ. લે ટાઈમ થઈ ગયો હવે પાછો ફોન કરજે ઠીક છે. ને
અને હું શું કેતો હતો.
હા,
કે મતલબ આવું વારે ઘડી આવું બોલ બોલ ની કરવા આવું ટાઈમ થઈ ગયો
અચ્છા ઓકે બસ હવે લાસ્ટ જ છે.
પછી એ લોકો કઈ વાત કરે જો હા
હા ઠીક છે ઠીક છે, ઓકે.
એ હા, હા, હા,